અવાજ આવે છે?
હા આવે છે.
ઓકે હેલો કેમ છો તમે?
બસ મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે હું તમારી સાથે એક ખુબ જ મહત્વપૂર્ણ ટોપિક પર વાત કરવા માંગુ છું. ક્લીનલીનેસ અને હાઈજીન. તમને શું લાગે છે કે સ્વચ્છતા અને હાઈજીન આપણા જીવનમાં કેટલા જરૂરી છે?
મારા માટે સ્વચ્છતા ઈ સારા સ્વાસ્થ્યનો આધાર છે. અને જો આપણેે જ સ્વચ્છ રહીએ અને સારી રીતે હાઈજીન મેન્ટેન કરીએ તો ઘણી બધી બીમારોથી બચી શકાય આપડે
હમ બિલકુલ સાચું. ઘણા લોકો સ્વચ્છતાનો અર્થ માત્ર ઘર સાફ રાખવો એટલો જ માને છે. પન હાઈજીનનો અર્થ તો પોતાની વ્યક્તિગત સફાઈ પણ થાય ને?
સાચું કીધું. અને જો આપણે પર્સનલ હાઈજીનમાં રોજ નાવાનું, હાથ સારી રીતે ધોવા. દાંત સાફ કરવા સ્વચ્છ કપડાં પહેરવા અને નખ કાપવા વ્યવસ્થિત અને એવી જ અલગ અલગ આદતો આપણા જીવનમાં જો રોજે રા ખીએ તો આપણે બીમારીથી દૂર રહી શકીએ એમ
હમ સાચું મને લાગે છે, કે હાથ ધોવાની આદત સૌથી મહત્વપૂર્ણ છે.
બિલકુલ જમતા પેલા અને વોશરૂમ વાપર્યા પછી આપણે સાબુથી હાથ વોશ કરવા જોઈએ એનાથી શું ઘણા બેક્ટેરિયા અને વાયરસથી પણ આપણે બચી શકીએ
હા. કોરોનાના સમયમાં પણ આપણે હાથ ધોવાનું મહત્વ સારી રીતે સમજ્યું હતા
હા તે સમયે તો લોકોને હાઈજીન વિશે ઘણી બધી રીતે જાગૃત કરીને ગયો હતો.
હા તમને શું લાગે છે, કે? સ્વચ્છ ઘર હોય પણ આસપાસ નું વાતાવરણ ગંદુ હોય તો શું ફાયદો?
ફાયદો ઓછો થાય અ માત્ર પોતાનું ઘર જ કે સોસાયટી રોડ કે સ્કૂલ પબ્લિક પ્લેસ બધું સ્વચ્છ રાખવું જોઈએ.
હમ સાચું કેટલાક લોકો પોતાનું ઘર તો સાફ રાખે છે, પણ કચરો બહાર ફેંકી દે છે. સુુંઈ સારી આયાદત છે.
એ સારી આદત ના જ કેહેવાય ને કચરો હંમેશા ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ અને હવે તો આપડે જોઈએ કે સરકાર પણ એ બધી સુવિધા ઉપલબ્ધ કરે છે, કે ઘરે ઘરે કચરા લેવા માટે ગા આવે છે, તો આપડે એ બધું યુઝ કરવું જોઈએ
હા સાચું પ્લાસ્ટિક અને ફૂડ વેસ્ટ પણ યોગ્ય રીતે ડિસ્પોઝ કરવું જોઈએ ને
હા. હ
હાલો.
હાલો.
હા હું એમ કઉ છું કે પ્લા ટીક અને ફૂડ વેસ્ટેજ પણ યોગ્ય રીતે ડિસ્પોઝ કરવું જોઈએ ને આપણે
હા બિલકુલ વેટ વેસ્ટ અને ડ્રાય વેસ્ટ એ બધું અલગ અલગ આપડે રાખવું જોઈએ જે માટે આપણે રિસાયલી રિસાયક્લિંગ પણ સરળ રીતે બને અને પ્રદુષણથી પણ બચી શકાય
હમ સાચું કહ્યુ સ્કૂલ અને કોલેજમાં પણ સ્વચ્છતાનું ધ્યાન રાખવું જ જોઈએ આપડે
સાચું કીધું તમે ક્લાસરૂમમાં કચરો ના ફેંકવો જોઈએ બેન્ચ પર લખવું ના જોઈએ વોશ રૂમમાં પણ આપણે સ્વચ્છતાએ રાખવી જોઈએ
હમ તમને શું લાગે છે, કે પર્સનલાઇઝીગ નો આત્મવિશ્વાસ સાથે પણ સંબંધ ખરો?
હા ચોક્કસ જો આપણેે સ્વચ્છ રહીએને સ્વચ્છ કપડાં પહેરીએને સારી રીતે રેડી થઈને રહીએ તો આત્મવિશ્વાસ પણ વધે છે અને બીજા લોકો પણ અ આપણા ઉપર સારો પ્રભાવ પડે છે, બીજા લોકોનો આપણા ઉપર
હા. સ્વચ્છતાથી પર્સનાલિટી પણ સારી લાગે છે, ને
હા બિલકુલ સ્વચ્છતા માત્ર દેખાવ માટે જ નથી પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે.
હમ્મ ફૂડ હાઈજીન વિશે તમારું શું માનવું છે.
હા એમ અ જમતા પેલા આપડણે હાથ ધોવા જોઈએ અને બીજું કે જે કઈ પણ આપણે ભોજન લઈએ છે. જેમ કે ફળ ફ્રૂટ શાકભાજી કે કોઈ પણ આપણે જમવા માટે વસ્તુ હોય તે સારી રીતે ધોયેલા સ્વચ્છ અને ઢાંકીને રાખેલો ખોરાક હોવો જોઈએ
બહારનું અસ્વચ્છ ફૂડ ખાવાથી ઘણી વખત પેટની તકલીફ પણ થઈ શકે છે.
હા બિલકુલ અને સ્વચ્છ પાણી પીવું જોઈએ આપણે એ પણ ખૂબ જ જરૂરી છે.
હા સાચું કહ્યું આજે ઘણા લોકો સ્વચ્છતા વિશેય જાગૃત થઈ રહ્યા છે પણ ઘણા લોકો હજી અંધકારમાં જીવે છે.
હા એ પણ સાચું કીધું તમે હજુ પણ દરેક વ્યક્તિને પોતાની જવાબદારી સમજવી જોઈએ જો દરેક વ્યક્તિ પોતાની આસપાસ સાફ રાખે અને અ પોતાનું ઘર કે આ કામ કરતા હોય એ સ્થળ પોતે જો સાફ રાખશે તો આખો દેશ અ સ્વચ્છતાની તરફ જશે એમ
હમ્મ સાચું કહ્યું
હ
મને તો લાગે છે કે બાળકોને પણ નાની ઉંમર થી જ તે સ્વચ્છતા ની સારી આદતો શીખવવી જોઈએ અને તેટેવું પાડવી જોઈએ
એ એ તો તમે એકદમ સાચું કીધું કારણ કે જો બાળકોને અત્યારથી જ આપણે સારી આદતો શીખવીશું તો એ જેમ મોટા થશે એમ પોતે પણ સ્વચ્છતા રાખશે અને બીજા લોકોને પણ સ્વચ્છતા રાખવા માટે પ્રેરિત કરશે
હમ્મ આજની આ ચર્ચા થી મને સમજાયું કે સ્વચ્છતા અને હાઈજીન બંને હેલ્ધી અને હેપ્પી લાઈફ માટે ખુબ જરૂરી છે.
સાચું કીધું હું પણ એવું જ માનું છું કે સ્વચ્છતા એ ખરેખર આપણા માટે ખુબ જ જરૂરી છે.
હમ્મ હવે મને એ જાણવું છે કે પબ્લિક પ્લેસીસ ને સ્વચ્છ રાખવાવામાં આપણો શું રોલ હોઈ શકે
સાચું કીધું આપડા દરેક ને નાગરિક ને એજ જવાબદારી હોવી જોઈએ કે પબ્લિક પ્લેસ ને પોતાના ઘરની જેમ જ સ્વચ્છ રાખે જો દરેક વ્યક્તિ પોતાનો કચરો ડસ્ટબિનમાં નાખે અને નિયમોનું પાલન કરે તો ઘણી બધી સમસ્યાઓ અ દૂર થઈ જાય એમ
હમ્મ બિલકુલ ઘણી વખત આપડે જોઈએ છીએ કે લોકો રોડ પર પ્લાસ્ટિકની બોટલ ચીપ્સ ના પેકેટ અથવા રેપર અને પેપર ફેંકી દે છે. શું એ સાચું છે?
હા ઘણી વાર લોકો એવું બધું કરતા હોય છે જે અ ખુબ જ એમ બેદરકારી કહેવાય એમ જે આ નાની નાની બેદર સરકારી એજ મોટી સમસ્યા બની જાય છે રોડ ગંદા થાય છે. અને દરેક જગ્યાએ પ્રદુષણ વધે છે.
હમ. હમ તમને શું લાગે છે કે સ્વચ્છતા અને સ્વાસ્થ્ય વચ્ચે શું સંબંધ હોઈ શકે.
ખુબ જ નજીકનો સંબંધ છે. કેમકે અસ્વચ્છ જગ્યાએ જો બેક્ટેરિયા પણ હોય વાયરસ પણ હોય મચ્છર વધે એના લીધે શું થાય કે ડેન્ગ્યુ મલેરિયા અ ટાઈફોઇડ ને એવા બધા રોગો થવાની શક્યતા વધારે વધે એમ
હમ, એટલે સ્વચ્છતા માત્ર દેખાવ માટે નથી. પણ સ્વાસ્થ્ય માટે પણ ખુબ જરૂરી છે ને.
હા સાચું કીધું. સ્વચ્છતા ખાલી દેખાવ માટે નથી પણ આપડે બધાને જો એ ગંભીર બીમારીઓથી બચવું હોય. તો એ આપડણે સાવચેત રહીને ચાલવું જોઈએ.
હમ, બેસ્ટ મેનેજમેન્ટ વિશે તમે શું જાણો છો?
હા વેસ્ટ મેનેજમેન્ટ તો આપડે એમ કહી શકાય કે કચરાનું યોગ્ય કલેક્શન અને કચરો અલગ અલગ કરવો કચરાને રિસાયકલ કરવો. અને સુરક્ષિત રીતે એનો નિકાલ કરવો, અને ભીનો કચરો અને સૂકો કચરો, એમ બંને અલગ અલગ રાખીને આપણે પેલું પગલું ભરી શકાય એમ કેવાય.
હમ સાચું કહ્યું, પણ રિસાયકલ થી શું ફાયદો થાય?
અ રિસાયકલમાં તો એવું છે કે પ્લાસ્ટિક છે પેપર ગ્લાસ અને મેટલ જેવી જે વસ્તુઓ છે એ રિસાયક્લિંગ. થાય તો નવો કાચો માલ બને અને ઓછો વાપરવો પડે આપણેે, તેનાથી શું થાય કે પ્રદુષણ પણ ઓછું થાય, અને નેચરલ રિસોર્સે રિસોર્સસ માટે પણ આપણને બચે છે.
હમ સાચું, હોય મને તો લાગે છે કે દરેક ઘરમાં ડસ્ટબીન હોવા જ જોઈએ.
હા ચોક્કસ હોવા જોઈએ. એક વેસ્ટ કચરા માટે પણ હોવું જોઈએ અને જે અ અ ભીનો ને સૂકો આપડે એમ કહીએ ને એના માટે પણ અલગ અલગ ડસ્ટબીન હોવા જોઈએ. એ ખુબ સારી આદત કહેવાય.
સ્કૂલ અને કોલેજમાં સ્ટુડન્ટ સ્વચ્છતા માટે શું કરી શકે?
આપણેે સ્કૂલ ને કોલેજમાં અ બને ત્યાં સુધી ક્લાસરૂમ સાફ રાખવા જોઈએ બેન્ચ પર લખવું ના જોઈએ કમ્પસમાં કે, અ આસપાસની જગ્યાએ કચરો ના ફેંકવો જોઈએ. ક્લીનનેસ ને ડ્રાઈવ માં ભાગ લેવો જોઈએ.
હમ સાચું, આજે ટેકનોલોજી પણ સ્વચ્છતામાં મદદ કરી રહી છે ને.
હા સ્મા્ટ ડસ્ટબિન રિસાઇક્લિંગ મશીન. ગાર્બેજ કલેક્શન એપ્સ અને વોટર વેસ્ટેજ. ટ્રીટમેન્ટ ટેકનોલોજી જેવી ઘણી બધી નવી પદ્ધતિઓથી ઉપયોગ થઈ રહ્યો છે આજે.
હમ બઉ સરસ. ટેકનોલોજી નો યોગ્ય ઉપયોગ કરીએ, તો પર્યાવરણ પણ સ્વચ્છ રહી શકે.
હા બિલકુલ. પણ ટેકનોલોજીની સાથે સાથે લોકોને પણ જાગૃત થવાનું એટલું જ જરૂરી છે.
હા એ વાત પણ સાચી છે. તમને શું લાગે છે કે બાળકોમાં સ્વચ્છતા ની આદત કેવી રીતે વિકસિત કરી શકીએ?
બાળકો માટે તો આપણે માતા પિતા તરીકે અને ટીચરે પોતે પણ એ જ ઉદાહરણોને પૂરું પાડવું જોઈએ કારણ કે જો બાળકો મોટા લોકોને જોઈને જ શીખ્. હોય છે એટલે જો મોટા લોકો જ સ્વચ્છતા રાખશે તો બાળકો પણ ધીમે ધીમે એ આદતો અપનાવશે અને ધીમે ધીમે એ લોકો પણ શીખશે.
હા બાળકો સંભળવા કરતા, જોઈને વધુ શીખે છે.
હા એ તો તમે સાચું કીધું, કેમ કે મોટા લોકો પણ પોતાની જવાબદારી અ સરખી રીતે સમજે તો બાળકોને પણ સમજતા વાર ન લાગે.
હા સાચું કહ્યું તમે. મને તમારી સાથે વાત કરીને ખુબ મજા આવી, હવે આપણે આગળ કોઈ બીજા ટોપિક ઉપર વાત કરીશું. સારું.
હા ચોક્કસ.